અહ હા કેમ છો મજામાં? હા હા જય શ્રી કૃષ્ણ આજે આપડે અહ હમણાં તો વરસાદ તમને ખબર જ છે ગયા અઠવાડયે અહ ખુબ જ વરસાદ પડી ગયો ગુજરાત મહારાષ્ટ્રમાં.
હા
વર્ષાઋતુમાં થતી સમસ્યાઓન વિશે વાત કરશું?
હા હા ચોક્કસ
હા હા હા તો ત તમારી સાઈડ શું શું સમસ્યાઓ થાય છે લોકોને વરસાદને કારણે
અમારી અમારે અમારે ત્યાં ખુબ જ વરસાદ પડ્યો એને કારણે બધી ઘણી બધી જગ્યા ઉપર બહુ બધું પાણી ભરાઈ ગયું પાણી ભરાઈ ગયું એને કારણે લોકોની અહ સ્પેશિયલી સ્કૂલોમાં અહ રજાઓ આપવી પયડી કારણ કે ખૂબ પાણી ભય ભરાઈ ગયા જેને કારણે અહ
હ
અહ આ અહ કોઈ પણ ગાડી એક જગ્યા એથી બીજી જગ્યાએ અહ જઈ નથી શકતી પોહોંચી નથી શકતી અને ને એને કારણે સ્કૂલોમાં કોલેજીસમાં બધી જગ્યાએ અહ રજા જ રાખવી પયડી કેમ કે આગાહી બી એવી હતી રેડ એલર્ટ હતું ને બધે અહ વધારે વરસાદ આવવા આનાથી પણ વધારે વરસાદ આવવાની આગાહી હતી
બરાબર છે હા આમાં આ બાજુ મ મહારાષ્ટ્રમાં અહ પણ વરસાદને કારણે જ્યાં ધોધમાર વરસાદ જેવો શરૂ થાય એટલે પેલું તો અહિયાં આ આ નાસિક ને એની આજુબાજુની જગ્યાઓમાં ત્યાં લાઈટ અંધારપટ જ થઈ જાય છે ઈ મોટું છે એતો વરસાદ જો ધોધમાર ચાલુ થાય એટલે ઈજ થાય બીજું નીચાણ વાળા ભાગ જ્યાં હોય ત્યાં આગળ બધે જ બધે જ પાણી ભરાઈ જાય એટલે વાહન વ્યવહાર ખોરવાઈ જાય હમ ત્રીજું રસ્તાઓ જે રસ્તાઓ છે એ પણ બધે બધે ખાડાટ થઈ જાય એટલે એને કારણે અ ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવવું હોય એ પણ બહુ મુશ્કેલ બની જાય અને એવી એવી એ વખતે અ બધી આ અકસ્માતો થવાની સંભાવના પણ વધી જાય છે. એટલે લોકોએ ખુબ જ ધ્યાન રાખવું પડે ખાસ તો ટુ વ્હીલર અને ફોર વ્હીલર ફોર વ્હીલર તો બી થોડું અ સાવચેતી ભર્યું કેહેવાય પણ અ ટુ વ્હીલર ચલાવતા હોય છે જે દ્વિચક્રી વાહનો ચલાવતા હોય એને તો બહુ જ તકલીફ પડે ખાસ કરીને સ્કૂટર મોટર બાઈક વગેરે જે ચલાવતા હોય એને તો ખુબ જ સમસ્યાઓનો સામનો કરવો પડે બીજી શું સમસ્યાઓ થાય છે.
હા જયારે પાણી ઉતરી જાય ત્યારે ખબર ખ્યાલ આવે કે કેટલા બધા રસ્તા ઉપર ખાડા થઈ ગયા છે એ ખાડાને કારણે પણ અ મીન્સ વરસાદ ન હોય પાણી નથી ભરાયા તો બી ખાડાને કારણે લોકોને એક્સિડેન્ટ થવાનું કે પડી જવાના બધા બઉ કિસ્સાઓ અહિયાં બનેલા છે તો ઠેર ઠેર ખાડા બહુ થઈ જાય છે એટલે નવા રસ્તા બનાવ્યા હોય ને તો બી અંદર અ ખાડા થઈ જાય છે તો આ એક બહુ મોટા મોટી સમસ્યા છે કે હજુ હમણાં તો રસ્તાઓ નવા બનાવ્યા છે ને તો પણ અ વરસાદના પાણીને કારણે આવા ઠેર ઠેર જ ઘણી બધી જગ્યાએ ખાડા જોવા મળે છે. અને લોકોના પર બહું બો બધી વાર
હા ઈજા થઈ જાય લોકોને લોકોને ઈજા થઈ જાય ને ચાલતાલ ચાલતા હોય કે વાહન ચલાવતા હોય એ લોકોની ઈજા થવાની સંભાવના વધી જાય
હા હા.
હા. બીજું તો ખાસ તો હમણાં જે આ અ વરસાદ પડ્યો એને કારણે અ પુના સાઈડ ની ગાડીઓ પણ બંધ થઈ ગઈ સુરત બાજુની ગાડીઓ ત્યાં પણ પાણી ખુબ ભરાયા એટલે એ બધી સમસ્યાઓ મિન્સ. વાહન વ્યવહાર રસ્તાને તો ખોરવાઈ જાય સાથે સાથે પાટાઓ પણ પાણીથી હા એની કારણે બધી ટ્રેનો ગુજરાત થી આવતી. અ ટ્રેનો બધી મોડી ચાલતી તી અને પુના તરફની ટ્રેનો પણ ઘણી બધી ટ્રેનો રદ કરવામાં આવી હતી હા એટલે એ બધું એ એ તો થાય જ છે હા એ લોકોને સમસ્યાઓ શાળા કોલેજો બધું બંધ થઇ જાય. અને આમ એવું વાંચવામાં પણ આવ્યું કે વસઈ વિરાર ને એ બાજુ પણ અ અ ત્યાં આગળ પણ પાણી ખૂબ ભરાઈ ગયા હતા એટલે એ બાજુની પણ જે અ લોકલ ટ્રેનો હતી એ પણ વસઈ થી અ નાલાસોપારા વસાઈ વિરાર એ બાજુ જતી નથી. અને ત્યાંના લોકોને પણ દુકાન વાળાઓ જે દુકાનો માં પણ પાણી ભરાઈ ગયા. એને લીધે એ લોકોને દુકાનદારો ને પણ ખુબ નુકસાન થયું જેમ કે હા આ ખા કરિયાણા નો સામાન છે. બિસ્કીટ ના પેકેટ છે, એવું બધું ખુબ જ બધું અ ખરાબ થઈ ગયું અને ખુબ લોકોને નુકસાન થયું
હા બરાબર અ આ વરસાદનીઋત વર વરસાદમાં જયારે બધા પાણી ભરાઈ જાય છે, ત્યારે આ બો મો ટું નુકસાન થાય છે, કે દુકાનદારો નો સામાન ખરાબ થઈ જાય છે. દુકાનદાર દુકાનની અંદર પાણી ભરાઈ જાય એટલે બધો સામાન ખરાબ થઈ જાય છે. અને બધા કપડા છે, અનાજ છે, બધું ખરાબ થઈ જાય છે, ઈવન અ અને શાકભાજી પણ બધા ધોવાઈ જાય છે, એટલે શાકભાજી પણ બો જ મોંઘુ થઈ જાય છે, અહીંયા
હા એટલે ખાવા લાયક પણ નથી રેતા અને જેનો બગાડ પણ ખુબ જ થઇ જાય છે, હા વાળા ભાગમાં રહેતા લોકોને પણ ખુબ ધહન કરવાનું આવે છે. કે એ લોકો આ આવી તો આટલો વરસાદ આવે ને પાણી આટલા બધા ભરાઈ જાય એવું તો જરા વિચાર જ ન હોય. એટલે બધો ઘરનો સામાન જે હોય એ પણ એ એ લોકોને પણ બો નુકસાન થાય છે. કે ખાસ કરીને અને પાછું ઘણી વાર ઘણી જગ્યાએ એવું થાય છે, કે અ આ ઇલેક્ટ્રિસિટી ના બધી જે લાઈનો હોય છે, એ જમીનની અંદર થી હોય છે, એટલે જો પાણી જ્યાં ભરાઈ જાય અને ક્યાં પણ જો એકાદો વાયર તૂટી ગયો હોય તો શોર્ટ સર્કિટ થવાના કારણો થાય છે, અને કોઈને ખબર જ ન હોય કોઈ તો સામાન્ય રીતે જે વરસાદમાં કોઈ ચાલીને જતું હોય પણ જયારે કરન્ટ પસાર થાય ત્યારે જાનહાની થવાની અ જવાનું જાનહાની થવાનો એક પ્રોબ્લેમ રેય છે.
હ આવા કિસ્સાઓ પણ બો જોવા મળે છે, કેે વરસાદને કારણે અ બધા ઇલેક્ટ્રિક વાયરમાં બી ત તકલીફ થઈ જાય છે, પડી જાય છે. અમુક વાવાઝોડા વાવાઝોડા કારણે થંભલાઓ પડી જાય છે. અને એને કારણે ઘણાને શોર્ટ સર્કિટનો સામનો કરવો પડે છે.
હ અને હા. અને હમણાં મુંબઈમાં પણ મેં વાંચ્યું તું છાપામાં કે મુંબઈ માં પણ એક ઠેકાણે ઘણી ઠેકાણે બ બો બધા ઝાડ પડી ગયા વરસાદને કારણે કારણ કે આ આ બધા જે રસ્તાઓ છે, ને એ સરખી રીતે બનાવવામાં નથી આવ્યા અને એને કારણે એના બધા મૂળિયા બધા નબળા પડી ગયા અને જયારે ખુબ જ વરસાદ આવ્યો એટલે એ બધું પાણીને લીધે એ ઝાડના મૂળિયા બધા ખવાઈ ગયા હોય એટલે ઝાડ પડવાની અ સમસ્યા પણ વિકટ થઈ ગઈ છે, અને કેટલાક કેટલા બધા ઝાડો પડી ગયા અને એને કારણે કેટલું અ અ કેટલા લોકોને ઈજા પણ થઈ ને કેટલા લોકો એ જીવ પણ ગુમાવ્યા છે.
હા ઝાડ પડવાથી અ એ લોકોના વાહનોને બી નુકસાન થાય છે. અને પાણી તો ના ભરાયા હોય પણ ઉપરથી ઝાડ પડ્યું હોય ને એને કારણે નુકસાન થઈ જાય છે બહું બધા. ઘણા લોકોને તો એ બી એક બહું મોટી મોટી સમસ્યા છે કે ઝાડ પડે ગમે ત્યાં પડે અચાનક પડી જાય હવે. કોઈ જતું હોય કોઈની ગાડી ઉભી હોય કોઈ માણસ ઉભેલું હોય તો તરત તે લોકોને અસર થાય છે આ બધા આ બધી વસ્તુથી. ને અહિયાં અમારા અહિયાં આગળી તો જેવો વરસાદ શરૂ થાય એટલે અમારા ઘરમાં પાણી જે આવે નળમાં એજ ગંદુ થઈ જાય છે એ ગંદુ પાણી આવે છે. તો એ બી બહુ મોટી સમસ્યા છે કે નળના પાણીમાં બી ગંદુ પાણી આવે છે.
હ હ એટલે એના લીધે પણ વ બધી સ્વાસ્થ્યની સમસ્યાઓ લોકો માટે થઈ જાય ને કે હા એ ગંદુ પાણી હોય એટલે એ પાણી પીવાલાયક પણ ન હોય. અને વાપરવા લાયક પણ ન હોય ઘણી વખત વાસ આવે પાણીમાં કારણ કે એ બરોબર ગળાઈને ન આવતું હોય પાણી અને એ વરસાદનું જ પાણી બધું વાપરી ન શકાય એવી રીતે એને લીધે સ્વાસ્થ્યને પણ કેટલી અ સ્વાસ્થ્યને પણ કેટલું નુકસાન થાય. કારણ કે અ પીવાનું પીવા લાયક ન હોય એટલે રસોઈમાં પણ ન વાપરી શકાય. એને કારણે એવા ગંદા પાણીને કારણે ઝાડા, ઉલટી, તાવ એ બધું પણ અ લોકોએ સહન કરવું પડે છે.
હા એટલે રોગચાળો બી ફેલાય છે આનાથી ઘણી વાર પાણી ઉતરી ગયા પછી પણ એટલી ગંદકી થઈ જાય છે કે એના એ ગંદકીને કારણે બી રોગચાળો ફેલાય છે.
હા-હા હમણાં વાંચ્યું પણ હતું. કે આ ખુબ વરસાદ આવ્યો એટલે પાણી ખુબ ભરાઈ ગયા હવે પાણી ઓસરી ગયા. પણને એને લીધે જે કાદવ કિચડ ને બધું ભેગું થયું છે ને એ એને સાફ કરવો અને એ એ કાઢવો એ બહું મોટી સમસ્યા છે.
હા એ બહુ મોટું અને ઘણું એ એમાં અ એમ થાય કે કેવી રીતે આ બધું સાફ સફાઈ કેવી રીતે થશે એ બી એક મોટો પ્રશ્ન ન થઈ જાય છે ત્યારે.
હા એટલે વરસાદ બંધ બંધ થયા પછી પણ બીજા બે ત્રણ દિવસ જનજીવન સામાન્ય થતા વાર લાગે છે.
હા બરાબર છે. રસ્તાઓ તરત જ સાફ નથી થતા રસ્તાઓ તરત જ સમારકામ નથી થતા. એટલે સમસ્યા તો ત્યાંની ત્યાં જ રહી છે.
હા.
અને મ માણસોને વાહન સાથે આવવું જવું બહુ મુશ્કેલ થઇ જાય છે.
બરાબર હા એટલે અ અ આર્થિક નુકસાન સાથે-સાથે અ સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે. એટલે હા એટલે બહુ જ સાવચેત રહેવું પડે છે જે લોકો નોકરી માટેને કામ ધંધા માટે બહાર જતા હોય એ લોકોએ ખુબ જ ધ્યાન રાખવું પડે વરસાદમાં કે સાવચેત રહેવું પડે હા નનેતર હ નહીતર હું નુકસાન થવાની ત
નુકસાન હા બધાને નુકસાન થાય છે એટલે બહુ સાચું સાચવવું પડે. રેનકોટ પહેરીને બી જઈએ છે તો બી હા આ દરિયા કિનારા પર જે બેસેલા હોય ને કે ચલો દરિયા હવે મોજા ઉછળીને છે બાર જણ બાર
હા હા.
ઘણી વાર તણા તણાઈ જાય છે.
હા એ પણ એટલે એ એટલે હ મુંબઈને છાપાઓમાં તો આવે જ છે કે મુંબઈ બાજુ જયારે વરસાદ વધી જાય ત્યારે એ લોકો ના જ પાડે છે કે દરિયા કિનારે લોકો એ જવું જ નહીં. માછીમારોને પણ નહી જવાનું અને એ ઉપરાંત કોઈને ફરવા જવું હોય સેલાણીઓને પણ જવાની ના પાડે છે. અને એ બાજુ પણ એ લોકો પોલીસ પહેરો રાખે છે કે જેથી કોઈ ઈ બાજુ જાય જ નય. કારણ કે પાણીનું તો એવું છે ગમે ત્યાં રસ્તો કરી નીકળી જાય. અને એમાં લોકો તણાઈ જાય ને જાનહાની થાય એ વધારાનો એટલે હા એટલે એ લોકો તો સાવચેતી રૂપે એ લોકો પોલીસ જાણ કરે જ છે અને છાપાઓમાં પણ આવે જ છે આગાહીઓ કે આ આ મોજા ઉછળવાના છે આટલા આટલા સુધી એટલે એ દરિયા કિનારા તરફ જવું છું નહી હા એટલે સરકાર તો એ લોકોની તરફથી લે છે જ પણ સાવચેતી ના પગલા આપણે પણ આપણા જીવન માટે હા આપણા આપણે પોતાના જીવન માટે અ અને સામાન્ય રીતે લોકો એ લેવા જોઈએ. એવું મારું માનવું છે.
હા બરાબર છે એ બધા દરિયા કિનારાનો બી મોજ જે બધાને છે કે મલબ મોજા ઉછળતા છે ને ચાલો આપડણે એન્જોય કરીએ. મજા લઈએ પણ એ બી ઘણી વાર નુકસાન થઈ જાય છે આપણને
બરાબર એટલે ખુબ જ સાવચેત રહેવું જોઈએ. વરસાદની મોસમમાં હા વગર કારણે આ તો જયારે હમણાં તો બધે રેડ એલર્ટ ને એવું હતું. ત્યારે સરકારે કહ્યું જ હતું કે કામ વગર તમે લોકો બહાર જાવ જ હા કારણ કે હા એટલે એને લીધે લોકો લોકો જે નોકરી ધંધા પર ગયેલા હોય એ લોકોને પણ તકલીફ નહી. અને જ્યાં વાન વ્યવહર પણ ખોરવાઈ જાય તો બધા પોતપોતાના ઘરે સલામત હોય.
હા બરાબર છે એટલે એમાંબી સલા સલામતી ની અ ખાસ કાળજી કરવી જોઈએ બહાર નીકળતા પહેલા ને ખાસ જો. જોતા રેહવું જોઇએ કે વરસાદનું રેડ એલર્ટ છે આપડે ત્યાં તો સાચવીને જ બહાર નીકળવું જોઈએ.
હા એટલે આગાહી પ્રમાણે થોડે આપણા થોડા પગલા આપણેે વ્યક્તિગત રૂપે પણ લેવા જોઈએ. હમ ચલો હા. તો ઘણી બધી સમસ્યાઓ વિશે આપણે ચર્ચા કરી ફરી મળીએ બીજા કોઈ સ વિષય
ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.